તમારે હલો હું કરે? હે હું એ પાર્લરમાં આયવી.
હમ આ દુકાને બેઠા. હમ દુકાને નથી? ભૂપલા નહીં.
દુકાનેથી વાર હોવ. પર ખાવા? હા લે. કેટલા
બે તન લેતા આવો.
બબલા લેે. હોવ. બે
બે ત્રણએ નો થાય. તો હામટા લઈને આવો. હહ
એ બબલા હોય એટલા ઓશા જ થાય. હમ હા બધાને એક એક આવી જાય ને. વરસાદ જો આવે અહીંયા. વરસાદ ચલુ સે.
હા ટાટ આવે તન માર્યા હે તે તો નાય ના બપોરે બપોરે કરી તી કડી
ગડી કાઈ તો આવી છે ઊભી રે.
હમ એમેજ હોય ને વાતું કર તે કઈ અવાજ નથી સાંભળવા દે એ બધાય
બાર વઈયા લીંબુ
બધા ભાનડ દાળ કામ કરો ફોનમાં વાંતું કરે.
તે લીંબુ ખાવા હોય તો લે
કી જઉ ની તો
વ લીંબુ લઈ લેજે લાટ બધીના બહાર નીકળે ને એટલે લીંબુ લીંબુ પેરી બોબલો ખાવું હોય તો.
લીંબુ ખાવાલી વરાદ લાગ જાય
વરસાદ ખરા લાગે હવે વરસાદ ન લાગે હવે.
શીખે
તે વધારે હીખી લે જે વ
પવન આવે છે વાવાઝોડું એવી શું લાગે છે.
હા.
હંમ
વાવાઝોડુ ભાઈ
વાવાઝોડુ આવે તો તાણાય જાય ખબર છે ને.
અડધા આદ રસ આપ કરે લુ
બટેટા દહ રૂપીયા દહ રૂપિયા કિલો અને બટાટા જોતા દઈ દેમ
ચા પીવો.
હા કઈ લટી તોવામનેે એ પૂરી થઈ જાય તો મિનિટ સેકડ થાય ને એટલે પૂરું થઈ જાય હા ઓ ભાઈ હા. દુકાને પુગી ગયુ તારે બબલું ખાવુ હોય તો આ
હા આવું
હા.
લેતા આવો. હા
લેતી આવું તઈ હવે પણ મને તાઈમ નથી અત્યારે આવવાનું
હા.
ત્યાં તમારે લય લેવાઈ
મલે ની ને પણ એ પછી આપ ફોન કરાવે તો હતા એ વાત હશે પણ જમરુક ભાવે નહી મને
શકલન મળન
તો એમાં અત્યારે છે ને એમાં હીરું થઇ ગયુ હોય.
તો હીરુ થઈ જાય મોટયું મોટયું કેર બોને છે દૂધનો કેર ભરો તો ઈ
હ હ હા મારે અહીં તો દૂધના કેર ભયરા તો હે મારે છે ને દૂધની ડેરી દૂધ જોતું હોય તો લઈ જા અહીથી
દૂધ જોતુ હોયને તો લઈ જા હા હાલો હાલો પાંચ મિનિટ પછી પછી કેસે, અવાજ તો તો વાત કપાતી હોય એટલે એમાં બીજો સારું કરતી ની આમાં તો
હા
હાલ ું આવી જ
દ નું બારું કેમ નીકળવું તેઠ ભાઈ તવાળવી જયાને વરસાદ આવતો હોય ત્યા અંદર વહી આવ ંદર ભ તો નગર પની જાય છે એરાબડા પલો કે ના થ કમ પાઈ જાય